હમ તમને સંભળાય છે
હ સંભળાય છે તમે કેમ છો બેન
મેં પણ મજામાં
હા હા
તો અમારા જે હા બેન અ અમારા ફેમિલીમાં ઘરમાં અમારા ઘેરમાં અમે અમે એમણા
બોલો
પાંચ પાંચ જણ છ અમારી મમ્મી પાપા ભાઈ બેન છે હાને તો અમારું કામ છે અમારો ભાઈનુ કામ ચાલે છે હાને ને અમે ભણીયે છીએ
હા
અમે ભણીએ છીએ તો અરા અમારા ઘેરમાં બધા સવારે નવ વાગે કામ પર જતા રહે છે ને મમ્મી નાસ્તો બનાવે મમ્મી નાસ્તો બનાવે છે અમે નાસ્તો જમીને ભણવા જતા રહી છે નાલો ભાઈ છે તો એ પણ સ્કૂલ જાય છે
હા
અમારા ઘેર માં બધું કામ કર્યા પછી અમારી મમ્મી પણ એ કામમાં જોડી જાય છે
હા
અમારી મમ્મીમાં અમારી મમ્મી પણ જોઈ જાય છે બધા ઘેરમાં સવારે ઉઠીને બધું કામ કરીને પછી જમવાણું બને છે અને બાર વાગે જમીએ અમારા ઘરમાં એ નફત એક છોકરી નાની પરું છે હાને અમારા ઘેરમાં નાની કોઈ ન વાત જ નહી સાંભળે એ બહુ જિદી છોકરી છે એ જે બોલે તેજ ઘરમાં થાય એટલું સમાનને નુકસાન કરે એવું બધું બહુવ કરે એ કોઈનુ વાત નહિ સાંભળે પોતાનો મરજીનુ કરે ને જે એનું જોઈએ તેજ સમાન જોઈએ બીજુ જો આપે તો નહી લઈ શકે ને સમાનને નુકસાન પણ વધારે કરે
હા
તો એને મારી પણ નહી શકીએ
હા એજ તો છે
એવું એને એ એકદમ કઈ પણ વાત બોલી તો રડવા લાગી જાય તો ઘેર સૌથી નાની છે એટલે એને કઈ બોલી બોલી પણ નહી શકીએ એવ એવું છે મારા ઘરમાં મમ્મી છે પાપા છે દાદા ડી છે દાદા છે દાજ મતલબ સવા એમ કે દાઢ છે તો દાઢ ખેતનું કામ કરે છે અમારા ખેતમાં અમારા ખેતમાં એ મ કઈ ને એવું બધું પણ ઉપજે છે હા ને
હ
હલો
હા
સંંભળાય છે બેન તમને અમારા ખેતમાં મ કોઈ પણ અમારા ખેતમાં મકાઈ પણ લાગે છે ઉપજે છે તે દાદી ને દાદા જોય છે ને પાપા છે મમ્મી છે એ બધા પાપા એ મતલબ નોકરી કરે છે
ને મમ્મી ઘેર ન કામ કરે છે બધા ન કામ કઈ નઈ મે કઈ નઈ કરું સવારે ઉઠ ઠું ને ઘેર ન કામ કરું જમવાનું બનાવું બધાને નાસ્તો બનાવું નાસ્તો આપી દેમ
હ
એવું બધું કામ કરું છું તમે બી કઈ બોલવા માંગો છો છો બેન ઘેરના વિષયમાં
હા હા હા મેં પણ કઈ બોલવા માગુ છું અમારા અમારા કુટુંબમાં પાંચ લોકો છે એક ભાઈ છે બે બેન છે ને બે મમ્મી પાપા છે અમારા નાલું જ કુટુંબ છે અમે લોકો તે કુટુંબમાં બહુ જ ખુશી છીએ અને મારા પપ્પા મારા પપ્પા ટ્રક ડ્રાઈવર છે તે કમાય છે અનેને મારી મમ્મી પણ મારી મમ્મી પણ ગૃણી છે મારી મમ્મી ઘેર ન કામ કરે છે ને અમે ત્રણ ભાઈ બહેન ભણવામાં લાગે છે અમે શાળા એ જઈએ છીએ મમ્મી નું ટિફિન બનાવ કામ ને પછી અમને બાર વાગે ટિફિન પહચાવાનું કામ ને પછી ઘેરેથી સ્કૂલ ને કોચિંગ જવાનું કામ બધું મમ્મી સાભળાય છે કુટુંબ કુટુંબ એક એવી કુટુંબ એક એવી વસ્તુ છે ને કુટુંબ ની રહેેતો. જેવું લાગે કે આખા સંસારમાં કઈ જ નથી, પોતાનું કુટુંબ કુટુંબો જ હોય છે. અને મારા મમ્મી, મારા મમ્મી નો પ્રેમ, દયાળને મારા પપ્પા ને. મા પપ્પા. એક દિવસ મતલબ ગાડી પર જાય ને પછી ત્રણ દિવસ માં ચાર દિવસમાં ભેગા મળીને. અમે લોકો કુટુંબમાં બહુ મસ્તી કરી અને મારા ભાઈ ભણવા ભણે છે. થમાં ઇલેવન્થમાં મે ભણું છું ટવેલ્થમાં, મારો મારો ભાઈ ભણે છે. ટ્વેલ્થમાં મારી નાલી બેન છે તે ભણે છે. ટમાં અને અમે લોકો બધા અમે લોકો બધા ગુજરાતી ફેમલી બિલોંગ કરીએ છીએ ને અમે લોકો ગુજરાત ના રહેવાસી છીએ ને બધા. આ ફેમિલી ફેમિલી મેમ્બરનું, ફેમિલી મેમ્બરનું. જેવું વાતાવરણ. બનાવી નાખું છે અને મારા ઘેનમાં એક નાની છોકરી છે. બહ બહ બહ નફટ ની જાત છે. એના એના પાસે કઈ કામ નથી. ખાલી વધારે જ મોબાઈલ જ મોબાઈલ જ મોબાઈલ જ જોવા મળે છે ને. દિન રાત કઈ ભણવાનું નથી.
અજ કાલ નું નાનું આજ કાલનું નાનું છોક છો છોકરો મોબાઈલ ન જરૂરત વધારે છે, મોબાઈલ જોઈ તો જ જમવાનું જેવું એ. મોબાઈલ જોઈ તો જ કઈ કામ કરે મોબાઈલ જ જોઈને બધું જ કામ કરે.
એ વાત તો ખરેખર બેન તું સાચું બોલું છે ને આ લોકોને મોબાઈલ આ મોબલ મોબાઈલ નું અમે લોકોને છોડાવવું જોઈએ કેમ કે બાળપણ થી મોબાઈલ બચ્ચાને નહી આપવું જોઈએ બાળ બચ્ચા જે અઠાર ની એજ પાર કરીને એટી યર્સ. પાર કરે ત્યાં જ મોબાઈલ એ લોકોને આપવું જોઈએ, તો બંને તો પોયરું બીગડી પણ શકે છે. છોકરીઓને આજનું જનરેશન એવું ક રહી છે કે. પોયરાથી મોબાઈલ જેટલા તમે દૂર રાખો એટલા તમારા સ સેહતના લીધે બહુ. સારું પણ. આજના જનરેશનમાં જે બચ્ચા હમણાં જ પેદા થાય છે તેજ. સોટ વીડીયો.
મોબાઈલ જ જોએ છે, મોબાઈલ જોઈને જ ખાના ખાય છે મોબાઈલ જોઈને જ. કોઈ પણ કામ નાલું છોકરું મોબાઈલ જોઈને જ કરે છે બિના મોબાઈલ નું કોઈ કામ નથી. મોબાઈલ નહી અપાય તો જમાનું નહી કરે એ. જ ખાાના ન ખાાય.
તો વાત.
મોબાઈલ મોબાઈલ એપે મોબ મોબાઈલ જેટલું મોબાઈલ જોએ એટલું જમાવાનું કરે, નહી મોબાઈલ આપે તો એ જમે બી નહી ખાના ફેંકી. દેય એવું કરે એવું કરે વું વડું વગેરે વગેરે કર્યા કરે, મોબાઈલ આપે તો બધું કામ સારું. સારું છે.
ની બેન આ વાત તો તમારું સારું છે છોકરા છોકરીઓને સાંભાળવા માટે આપણને મોબાઈલ ન એ. લત લગાવીને છોડી માકે કુટુંબ ના લીધે એ લોકોને બધા મમ્મી પપ્પા એટલા મા મદદ કરીને મારા પોયરા ભણીને આ બનશે આ બનશે પણ પોયરાને કઈ કતી નથી બનવાનું એ લોકો ને મોબાઈલ લેવાનું ને ઇન્સ્ટાગ્રામ, ને યુટ્યુબ, ને ફેસબુક. એ વગેરા પર લાગી દેવાનું એટલે આપણેે ભેગા મળીને આજ કામ કરીએ છીએ કે આપણે મો મોબાઈલ નું લત છોડવા મૂકવાનું છે, આ લોકોને જયારે મોબાઈલ નું લત નથી છોડવાના ત એ લોકો. જ આજનું જનરેશન એ કેવી રીતે છે કે પોતાના પોતાના જે અમ અમે લોકો પણ ભણતા ઉતાને બે હાજાર ચૌદ માં ને બે હાજાર બાર માં તેથી અમારા નામ લખા અમે લોકો મોબાઈલ ના એમ પણ નથી જાણતા હોતા કે આ મોબાઈલ શું છે, કેમેરા કેવું. છે ફોટો કેવ્યો છે મેં તો ભણતી હતી પેલા ધોરણ માં ભણતી હતી તો મને તો. ગણિત ના દાખલા જ માં મેં એટલી પરેશાન હતી ને મોબાઈલમાંને જોવાનું સમયજ નથી ને. સમ મોબાઈલ પણ એટલું એટલું નથી ચાલતું હતું અમ તસરા.
આજની છોકરાને આજની આજના તો નાન આજના આજના. તો એક વર્સ બે વર્ષ ના છોકરા ને તો મોબાઈલ કેવી રીતે ચાલે. કેમરા કેવું રીતે ચાલુ. કરવાનું ને યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક એ બધું એ એ લોકોને આવે ગૂગલ થી. શું મંગાવવાનું ને યુટ્યુબ થી કેવી રીતે સર્ચ કરવાનું એ બધું. બે વર્ષ ના છોકરા ને બધું આવડે.
એ વાત તો તમે સારું કીધું બેન.
જેટલા પેલાના જેટલા પેલાના. પેલાના જમાના માં એ અમને લોકોને નહી આવતા એટલા તો આજના જમાના માં છોકરા. બચ્ચા લોકોનું નાલુ નાલુ છોકરા લોકો ન બધુ આવડે.
એ બેન તમે તો બાત સારું કીધું આ બચ્ચા લોકોને અમને લોકોને મોબાઈલ છોડાવવી જોઈએ મોબાઈલ. મોબાઈલ એક એવી વસ્તુ છે ને બચ્ચા એનાથી સંભાળી પણ શકે છે ને બીગડી પણ શકે છે.
બીગડી શકે છે એ લોકોનું આંખ નું આંખ.
આંખ ન રોશની નો પ્રોબ્લમ થઈ શકે છે ને પછી. એ લોકો ના માઇન્ડ બ્રેનમાં થ કોઈ. પ્રોબ્લેમ થઈ શકે છે એ લોકો નથી સમજાતા પણ આપણે ફેમિલી મેમ્બર્સ આપણે આ જાણકાર. સારી છે કે આ લોકોને કેટલી રીતે આ પ્રોબ્લેમ છે પણ આ લોકોને સમજ આવે. તેમને નફટ ના જાત છે એ લોકોને સમજ જ નહીં નાલી નાલી છોકરીઓ છે એને ભણવાનું ક. ભણી ન શકાય અને મોબાઈલ આપી દો એ લોકોને મોબાઈલ શોર્ટ વિડીયોમાં બધું જ આવડે ને મોબાઈલમાં એ બી સીડી ને એક બે ત્રણ લખવાનું નમક હજ દ વધુ જ આપી દો એ લોકો લોકોને કઈ નથી આવડતું પણ મોબાઈલમાં એ લોકોનું જેટલું ધ્યાન છે એ બધા બધામાં ધ્યાન નથી રેતું એજ મેં કેવું છું કે મોબાઈલ પોદા લોકોની માથે અને અમારા કુટુંબ જેટલા એટલે મિડલ ક્લાસ છે ને મધ્યમ વર્ગ ના લો છે તે એ લોકોને માટે મોબાઈલ વધારે જરૂરી નથી વધારે લોકોને ઇમ્પોર્ટન્ટ જરૂરી છે એ લોકોના એજ્યુકેશન એજ્યુકેશન ને અ પઢાઈ પઢાઈ એ લોકોને માટે બહુ જ જરૂરી છે ભણેલા હોય ને આ
પણ આજ આજના આજના નાના બાળકોનું ભગ ભણવાનું જેટલું ધ્યાન નથી એટલું મોબાઈલમાં ધ્યાન છે મોબાઈલમાં શું જોવાનું છે શું લાવવાનું પોતે જ એને મોબાઈલ એના હાથમાં મોબાઈલ પડતા જ ખોલી લે છે લોક ખોલી લે છે અને હું શું જોવાનું છે એ પોતે જ સર્ચ મારીને મંગાવી લે છે બીજાને જરૂરત બી નથી મમ્મી પાપા મમ્મી પાપા નું બી જરૂરત નથી એ લોકોને પોતે જ સર્ચ કરીને પોતે જ મંગાવને પોતે જ જોવા લાગે છે એટલો આજનો છોકરા લોકોનો માઇન્ડ એટલો ફાસ્ટ ચાલે છે એ ખાલી મોબાઈલમાં ચાલે છે ભણવામાં નથી ચાલતું
ખરેખર બેન આ હાચું વાત તમે કીધું આ મોબાઈલને મોબાઈલ ને લીધે બધી બધી જગ્યા બહુ સારું છે ને બધી જગ્યા બહુ ખોટ પણ થાય છે પણ એ લોકો અમે લોકો સમજી શકે આ બધા વ્યક્તિઓને વિચારમાં આવવું જોઈએ અને કુટુંબમાં કુટુંબમાં મળીને આ વસ્તુને આપને પૂરું પાડવું જોઈએ બેન તમારાથી વાત કરીને મને બ સારું લાગ્યું
મને બી બેન તમારાથી વાત કરીને બહ સારું લાગ્યું ઓકે